કેમ છો.
હલો
હા કેમ છો
હલો
હા અવાજે આવે છે.
હલો
હા અવાજ આવે છે તમને
હા હા હવે આવ્યો અવાજ બોલો કેમ છો.
બસ મજા.
તો આજે કયો ટોપિક લઈને આવ્યા છો વાત કરવા માટે
આજે આપણે ગામ અને સિટીમાં કઈ રીતનું હોય છે જીવન એની તુલના માટે આપણેે જોઈશું અમે અલગ અલગ કે ગામડામાં કેવું હોય ને સિટીમાં કેવુ હોય
બરાબર એક એકદમ સરસ સારો ટોપિક છે બહુ જરૂરિયાત છે આ વસ્તુની
બરાબર
હમ
ગામડામાં આપણે સવારમાં આપણે ઊંઘ આપણી જાતે ઊડી જાય કે સવાર થાય એટલે પક્ષીઓનો અવાજ સંભળાય વાતાવરણ આખું ચેન્જ જ હોય એમ અમુક સમય થાય એટલે આપણી જાતે જ આખ ખુલી જાય.
બરાબર
હ ઉઠતાની હાથમાં ચહેલ પહેલ ચાલુ થઈ જાય હા સિટીમાં આપણે બધું બંધ કરીને એકદમ સૂતા હોય એટલે ખબર જ ના પડે સવાર ક્યારે થઈ.
હા સાચી વાત છે. કુકડો બોલેસ ગામડામાં તો ત્યારે
ઉઠતાની સાતમાં બધા દૂધ ભરવા જાય. કોઈ પાણી ભરવા જાય બધા હમણાં તો પેલું બિસ્લરી પાણીનું વધારે ચાલે
હા
કે બધાના હવે બિસ્લરી પાણી માટે એ લોકોને લેવા જવું પડે બધાને.
બરાબર છે. હા પીવા માટે ને.
પીવાનું પાણી એ લોકો બિસ્લરી લેવા જવું પડે એ લોકો.
હમ હમ હમ.
આપડા સિટી માં કેવું ઘરે ઘરે આપડે પેલા બિસ્લટ. એ મૂકી દીધેલું હે મશીન આપણે. એકવાગાર્ડ ને બધું સિટીમાં એ લોકો ને લે. આ જવું પડે.
હમ હમ હમ બરાબર છે. પછી બધા આપેલું દૂધની મંડળી હોય ને.
એટલે બધા દૂધ ભરવા જતા હોય.
હમ.
સિટીમાં કહેવું કે દૂધ આપણને દુકાનમાં ગમે ત્યારે મળી જાય. પણ ગામડામાં આપણે દૂધ દૂધ જોઈતું હોય તો સવારે આપણે લોકો ધોય ત્યારે લઈ જ લેવું પડે નહી તો આખો દિવસ આપણને દૂધ નહીં મળે.
હમ એ વાત સાચી છે. કઈ પણ પ્રસંગ હોય. કોઈ મહેમાન આવા ના હોય અને આપડે દૂધ ની કઈ જરૂરિયાત હોય તો આપડે પેલે થી જ પ્લાનિંગ કરવું પડે.
બરાબ.
હમ આપડા સિટીમાં તો કેવું કે આપણે ચાલો આજે મન થયું કે કસ્ટર્ડ બનાવું છે. તો થોડીક વધારે થેલી દૂધ લઈ આવી એ ગમે ત્યારે તો રાત્રે આઠ વાગે પણ આપણે બનાવી શકીએ.
બરાબર ગામડામાં આપડે કઈ પણ પ્રસંગ હોય કંઈ પણણ હોય તો આપણે આગળથી દૂધ લઈને એનું દહીં બનાવી દેવું પડે. થોડી તૈયારી રાખવી પડે સિટીમાં આપણને ચોવીસ કલાક ગમે ત્યારે ગમે તે વસ્તુ આપણને મળી શકે.
હા હા એ વાત બરાબર છે બીજું કે ગામડાઓમાં જે જીવન હોય ને એ મહેનતું હોય છે લોકો. થોડા કારણ કે આખો દિવસ તેમણે ખેતરનું કામ હોય કે આવવા જવા માટે પણ એવા બીજા સાધ નથી હોતા મોટે ભાગે લોકો પગપાળા જ જતા હોય ખેતરે કે એ રીતે અથવા તો કોઈ નાનું સાધન હોય પણ મોટે ભાગે બધાએ થોડી મહેનત કરવી પડતી હોય છે એમ ફિઝિકલ વર્ક ઘણું હોય છે.
બરાબર.
જયારે આપડે લોકો સિટીમાં નથી એટલું હતું.
હમ- સવારે ઉઠાની સાત માં બધા ખેત ચા નાસ્તો કરે એટલે ખેતર પહોંચી જાય ત્યાં બધું એ લોકોનું કામકાજ કરે પાણી મૂકવાનું હોય ખાતર નાખવાનું હોય- જયારે સિટીમાં આપડે શા- તિથિ બધા ઊઠીએ- આપડો ચા નાસ્તો- કરી એટલે આપણે ગામડાને લીધે આપણે થોડા શાંતિ થી જીવી શકીએ છીએ
હા હા બરાબર છે સાચી વાત છે. એ લોકો એ વીજળી પણ ઘણીવાર અ સિટીમાં અને ગામડામાં એ ફેરે છે કે લાાઈટ પણ ઘણી વાર જતી હોય છે. અમુક અમુક જગ્યાએ તો અડધો અડધો દિવસ- તો તે લાઈટ નથી હોતી? એટલે ખેતી નું કામ માટે પણ પંપ નેવું જે હોય- કે એમને મોટર ચલાવવાની હોય એ બધ- બધાનો ટાાઈમિંગ જે લાઈટનો હોય એ પ્રમાણે મેં સેટ કરીને એ ટાાઈમે જવું જ પડે છે.
જવું જ પડે અડધી રાતે પણ એ લોકો- આપને જવું પડે- તે લોકોની દોડધામ હોય છ છે ને આપણે શાંતિ થી જીવી શકીએ છ છેએ એવું છે. એલોક લોકોની મહેનત ને લીધે આપ- પણને અનાજ મળી રે બધું સ શેરડી એ લોકો શેરડી પકવેતા પણને ખાનનો ફાયદો-
ખાંડ મળે બરાબર છે, અને- પણએ સિટીના લોકોને કેવું છે. વસ્તુની વેલ્યુ નથી હોતી. આપણને કારણ કે બધુ- અ પ્લેટર પર મળી જતું હોય ખાંડ તૈયાર મળે પેકેટમાં ઘણી વાર તો મને યાદ આવે છે કે- મ એક અમારી નીચે એક આંટી એમના ગામડેથી આવ્યા હતા. અહીંયા સીટીમા એમનો છોક- કરો ને વહુ છે તો એમના ઘરે આવેલા તો એ મારી સાથે વાત કરતા હતા તો એ કેકે આ છોકરાના છોકરાને તો એમ કેકે એક દિવસ અ કીધું- કે દૂધ ક્યાંથી આવે તો કે ફ્રીજ માંથી એમ. એટલે એને ભેંસ ભેંસ- દુધ આપેએ ખબર જ નહી એમ.
બરાબર-
એટલે એટલું બેઝિક ડિફરન્સ પણ હોય છે. ઘણીવાર જીકેમાં પણ. કારણ કે એ નથી ને આપણે હંમેશા કોથળી ન દૂધ જોયું છે. એ તો જે લોકો ગામડા સાથે પણ કનેક્ટેડ હોય. એમને ખબર હોય કે આવી રીતે દૂધ આવે ને મધ આવી રીતે નીકળે પણ સિટીમાં ખાલી જે લોકોએ પેકેટમાંથી ને બોટલમાંથી જ બધું લીધું હોય. એ છોકરાઓને એ પોઝર આપવાની મા બાપની જ ફરજ છે.
બરાબર એ લોકોને અમુક એમ વેકેશન હોય કે એવું હોય તો થોડું ગામડે લઈ ગઈને બધી ગામડની રીતભાતને બધું બતાવું બતાવે તો એ લોકોને ઘણું જાણવા મળે.
હમ બરાબર છે. બીજું એ કે લગ્ન પ્રસંગ કે એવો કોઈ પ્રસંગ લીધો હોય ને તો પણ ગામડામાંને સિટીમાં ઘણો ફેર પડી જાય છે. પેલા અત્યારે તો જોકે ગામડામાં પણ થોડું ફેર પડ્યો બાકી પહેલા તો એક એક બીજાના સાથ સહકારથી જ પ્રસંગ ઉકલી શકતો હતો. પીર પીરસવા માટે કે પછી બધા માટે આજુબાજુ પા પડોશની જરૂર પડતી જ હતી.
બરાબર હવે તો ગામડા એટલા આધુનિક બની ગયા ને કે સિટી કરતા એ લોકો આપણા કરતા વ વધારે ખર્ચો કરે લોકો.
બરાબર
લોકોની જીવનશૈલી પણ આપણા એ ધારો કે ખર્ચો એ લોકોને સિટીમાં આપણેે કેવું આપણે પોતાને થોડું પગાર પર ચલાવવાનું હોય. જયારે એ લોકોને ખેતી નો પૈસો હોય. એટલે એ લોકો અમુક અ લગન હોય તો પંદર વીસ લાખ તો એ લોકોના માટે રમત લાગે.
અચ્છા બરાબર હમ્મ
પૈસા માંથી એ લોકો સારી રીતે એવો ખર્ચો કરી નાખે મેરેજમાં.
હા હા હા બરાબર છે. હા એ વાત બરાબર અને
આપણે કઈક કપડાં એવું લેવું હોય લગ્ન માટે તો આપણે થોડો વિચાર કરવો પડે ગામડામાં લોકો દસ થી પંદર હજાર રોકડા લઈને આરામથી ખરીદી કરીને આવી શકે.
હમ્મ બરાબર છે કારણ કે એમને કેવું વાર્ષિક પેલી આવક હોય ને કે ખેતી ની આવક અને બીજી જ્યાં જે કંઈ સબસિડી મળી હોય કે કંઈ એના લિધે તે ફે પડી જાય ને વધારે જમીન હોય અને સારી ખેતી થતી હોય તો પછી એમાં ઘણો ફેર પડે છે.
બરાબર.
હમ્મ જોકે આજકાલ એમાં પણ ખેતી કરવામાં પણ ઘણી અડચણ આવે છે. કે મજૂરો મળતા નથી. જે મળે તો એ લોકો વ્યવસ્થિત કામ કરતા એમને આવડતું જ નથી. પછી ઘણી વાર એ લોકો જે એમનો દિવસ હોય પાંચ વાગ્યા સુધી એટલે એ લોકો બે ત્રણ વાગે જ વી ટો વારે એને જવામાંડે એલે આવી બધી મજૂરને લગ કે અડચણો પણ ઘણી આવે છે. ખેતીમાં એટલે પહેલા તો કેવું છે કે કેરી કેરીની વાડી હોય આપડી તો આપડે અ બે આવ જાતે મજૂર લાવીને પણ હવે તો એવી રીતે મજ મજૂર મળવા જ અઘરા છે અને ઘણી વાર જો મજૂર મળે તો એમને અ ઝાડની ઉપર ચડીને જો પાડવાની હોય તો એ એમને ઝાડ ઉપર ચડતા નહીં આવડે એવું બધું એટલે એમ સ્કીલ્સ પણ ઓછી થ થવા માંડી બી મજૂરોમાં એટલે પછી હવે કેવું કે જે પેલા કોન્ટ્રાક્ટર હોય એને આપી દેવી પડે વાડી કે તમે બેળાવી દેજો અને અમને આટલા પૈસા ઉંચક આપી દેવી પડે
બરાબર હવે છે ને ગામની આજુબાજુ બધી ફેક્ટરીઓ બો બંધાઈ ગઈ બધા જમીન વેચવા માયિંડાને એટલે ફેક્ટરીઓને લીધે પેલાં મજૂરોને ત્યાં સાતસોથી આઠસો હજારનો રોજ મળી જાય. એટલે એ લોકો પછી ખેતરમાં કામ કરવા તૈયાર જ ની ખેતરમાં રોજ ઓછો મળે ને હા ફેક્ટરીમાં રોજ વધારે મળે લોકોને
હમ્મ બરાબર આજ પરિસ્થિતિ ગામડાઓમાં અ ઘરના કામ માટે પણ આજ પરિસ્થિતિ ગામડાઓમાં કોઈ ઘરકામ કરવા નથી આવતું બધા ફેક્ટરીએજ જાય અને લેડીઝ ગમે એટલા ગરડા હોય એ લોકોએ જાતે જ કામ કરવું પડે છે ઘણા ગામડાઓમાં આ પરિસ્થિતિ છે.
હમ સાચી વાત છે.
એટલે એને લીધે પણ ઘણી વાર લોકો કે સગવડથી જીવી નથી શકતા એટલે પછી ઘણા આખો જિંદગી ગામડામાં રહ્યા હોય તે છતાં પછી અ વખત જતા એમણે સિટીમાં આવીને રહેવું પડે છે.
રહેવું પડે મજબૂરીથી રહેેવું પડે એ લોકો પેલું છુઠ્ઠી રહેલા હોય પણ એ લોકને ફ્લેટમાં કે નાના ઘરમાં એ લોકને મજબૂરી થી રોકાવવું પડે.
હા એવી પરિસ્થિતિ કારણ કે ત્યાં કોઈ કામ કરવા વાળું મળત નથી.
બરાબર પેલાના જમાનામાં તો બધા ઉમર વાળાને મૂકીને પણ બધા બહાર નીકળ પકડી જત હતા. હવે હવે થોડું અઘરું થઈ ગયું. ગામડા માટે એ લોકોને
હા. બરાબર છે. એટલે ગમે ત્યારે અને સિટીમાં રહેવાનો એ ફાયદો મોટો કે એ સ્કૂલ અને એજ્યુકેશન બહુ સારું મળી જાય. નજીકમાં મળી જાય જયારે ગામડે થી જો વિદ્યાર્થીઓને ઘણો ટ્રાવેલ ટાઈમ જાય છે. પછી આવીતે કોઈ દવા ખાનાની ફેસિલિટી હોય. હવે કઈક પણ થયું હો. અજન્સ કંઈ અર્જન્ટ કંઈ જરૂર પડી તો આપણે તરત પહોંચી શકીએ છીએ જ્યારે ગામડામાંથી આવતા આપણને થોડો સમય થઈ જાય અને થોડી સગવડ ઓછી પણ મળે પણ જોકે હવે તો પેલી એમ્બ્યુલન્સ જે છે નાઈન વન વન. અ એના લીધે. ખાસો ફેર પડી ગયો કે ગામડે ગામડેથી પણ લોકો તરત પહોંચી શકે છે દવાખાને.
બરારાબર. હવે પાછા પેલા આજ. સરકારે પણ આયુર્વેદિક દવાખાના પણ ખોલી દીધા છે ગામડામાં તાલુકા ક. કક્ષાએ જિલ્લા કક્ષાએ એટલે. થોડુંક રાહત થઈ છે. ફરક પડી જાય છે. થોડે લ આપણે.
હા હા સાચી વાત છે.
હવે તો એમ્બ્યુલન્સ પણ ગામે ગામ આવે છે દવાઓ લઈને. ઘરડીત. જે ઉંમરવાળા હોય એ બધાને શુગરની પ્રેશરની દવાઓ બધાને ફ્રીમાં આપે છે. સરકારે ખાસું હા સરકારે ખાસ યોજા. તેથી અલગ અલગ બનાવી છે.
હમ હમ હમ બરાબર. હા તો એને લીધે થોડી સગવડ
ચાલો હમ આપડે સારી ચર્ચા કરીશ. સારો મજા આવી વાત કરવા.
હા હા મને પણ.
હમ આપડે રજા લઈ આવે.
ઓકે ઓકે હા ચાલો હા જય શ્રી કૃષ્ણ.